તો જે કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
અવે મતલબ મજા વાંધ છે પરંતુ હાલમાં શું કે આજે મને નાની નાની બીમારીઓ છે ખુબ જ વધારે વધવા લાગી છે અને અમારા ઘરના લોકો ને થોડીક બીમારીઓ થોડી થોડી મતલબમાં એકબીજાને એમાં ફેલાવા લાગે છે કારણ કે જો મતલબ જે મારી બેમ તો તેમને પેલા ટાવભરા આવયો હતો. અને તેનાથી થોડોક ભેગા ને પછી મને પણ તાવ ભરાઈ ગયો અને મમ્મી લોકોને પણ તાવ ભરાવા લાગ્યો. તો એ જે નાની નાની બીમારીઓ ખૂબ જ વધારે હમણાં હાલમાં ફેલાઈ રહી છે કારણ કે વરસાદનો મોસમ પણ ચાલી રહ્યો છે. અને તમને ખબર છે કે બધારેથી વધારે બીમારી વરસાદ ન થવા આવે છે. તો એટલે આ નાની નાની બીમારીઓથી ખૂબ જ વધારે તકલીફ થઈ રહી છે અમારા તો શું તમારા તરફ પણ બધી નાની નાની બીમારીઓ ફેલાવા લાગી જ છે હમણાં?
હા અમારે ત્યાં બી એમ જોવા જઈએ તો બીમારી હમણાં વરસાદના કારણે એટલે મોસમ ચેન્જ થાય તો હમણાં ખૂબ વધારે તબિયત ખરાબ થાય છે. હાલમાં તો મારી તબિયત વધારે ખરાબ હતી એમ આપડે જો થોડાક બી ભીના થઈ જઈએ વરસાદમાં. એટલે શરદી તાવ ને એ બધું બઉ થાય છે એટલે બીમારી તો બહુ હમણાં વધી ગઈ છે અને આપડે જો વરસાદમાં ગંદકી ફેલાવીએ. ને કેટલી બધી એટલે બીમારીઓ ફેલાય છે આપણને ડેન્ગ્યુ થઈ જાય છે એના કારણે આપણે એટલે ગંદકી રાખી ને બધી બીમારી વધારે
હા
થાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને જો આપડે મતલબ ગંદકી જો ના રાખીશું ને તો જ આપણને ખુબ જ એવું સારું પડશે કારણ કે ગંદકી કરવાથી મતલબમાં પ્રદુષણ પણ ખુબ જ વધારે થઈ જાય છે અને પ્રદુષણથી તમને ખબર છે કે નાની નાની બીમારીઓ ખુબ જ વધારે ફેલાઈ શકે છે. અને મતલબમાં જો આપડે જયારે પણ ખાવાનું ખાઈએ તો હાથ ધોઈને ખાવા જોઈએ ન આો હંમેશા કાપેલા હોવા જોઈએ અને, હમેશા નાઇડ હોઈને ફ્રેશ રહેવું જોઈએ. જો આપણેે એવું ના કરીશું તો આપણેે ખુબ જ એવું બીમાર પડીશું અને જે આપણે જે પણ ખાવાનું ખાઈશું નેમાં મતલબ આપણેે હાું વગર તો ખાવાનું ખાઈશું ને. તો ખૂબ જ એવું ખરાબ થઈ જશે અને મતલબ આપડ પેટમાં ડુખશે. અને એવી નાની નાની બીજી બધી બીમારીઓ પણ ફેલાઈ શકે છે.
હા તમારી વાત તો એકદમ સાચી જ છે કે આપણે એકદમ મતલબ બરાબર રહેવું જોઈએ અનેને સ્વસ્થ રહેવું જોઈએ તેના માટે આપને, પૌષ્ટિક ભોજન લેવું જોઈએ લીલા શાકભાજી ખાવું જોઈએ ફડ. એ બધાને સારું પાણી પીવું જોઈએ તેનાથી આપડે બીમાર જલ્દી ની પડીએ ને કસરત એવું બધું કરવું જોઈએ તેનાથી આપડે તબિયત બી સારી રેય અને આપડે સ્વચ્છ અને સારા રહીએ
હા એટલે જ તો મેં ખૂબ જ વધારે મતલબમાં પોતાને શહેરને થોડુંક સારું કરવા માટે એક્સરસાઇઝ કરું છું અને રોજે જીમ પણ જાઉ છું અને જીમ જવાથી મારી ખુબ જ એવું મતલબમાં શરીર સારું થઈ ગયું છે પેલા તો મતલબ અમે થોડુંક દોડતો એટલે પણ ખુબ જ વાર સાફ ને બધું ચડી આવતી પરંતુ હમણાં શું થયું છે કે હમણાં મેં જીમ જવાના કારણે છે ને ખુબ જ એવી ડાયટ પણ સારી કરી દીધી છે અને બહારનું ખાવાનું પણ ખુબ જ એવું ઓછું કરી નાખ્યું છે તો જેથી કરીને મને ખૂબ જ એવું સારું પડ્યું છે તો મેં તમને પણ થોડીક સલાહ આપું છું કે તમે પણ થોડુંક ડાયટ કરો અને જીમ જાવ તો સારું પડશે
હા તમારી વાત તો સાચી જ છે પણ અમારા ત્યાં જોવા જઈએ તો એમ જીમ તો છે પણ એમ થોડુંક દૂર છે એટલે રોજે તો એમ જવાય નઈ ને એમ મારી તો તબિયત પણ વધારે જ એમ ખરાબ રેય એટલે બી બારનું ખાવાનું તો બંધ જ કર્યું છે હાલમાં તો
હા તો એટલે જ મેં તમને કહ્યું કે તમે જીમ જાઓ પરંતુ જો તમારે જીમ ને એવું ના જવાય ને તો તમે ઘરે પણ યોગા અને બીજી બધી એક્સરસાઇઝ પણ કરી શકો જેમ કે જો તમે ધ્યાનમાં બેસવાનું અને રોજ સવારે ઉઠીને મતલબમાં અ બીજા બધા મતલબમાં જે આસનો આવે છે આપડા જે યોગામાં એ બધા યોગા કરીને પણ આપડે ખુબ જ પોતાના શરીરને સારું રાખી શકીએ છે કારણ કે તમને ખબર છે કે આ યોગા મતલબ આપડા ઈન્ડિયા દ્વારા જ એટલે ઈન્ડિયા ના લોકોએ મતલબ બહાર પાડયું હતું અને બધાને એવું લાગે છે કે યોગા કરવાથી કઈ પણ થતું નથી પર યોગા એ ખુબ જ સારી વસ્તુ છે જેથી કરીને આપડે યોગા કરવું જોઈએ
હા તમારી વાત તો એકદમ સાચી છે આપણને રોજે રોગ મતલબ એ બધું કરવું જોઈએ શરીર બંને સારું રે ને આપડે એમ બીમારી જલ્દી ની પડ્યે તે તો આપડા શરીર માટે તો સારી
હા એટલે જ તો મેં તમને કહ્યું કે આપડે આ બધી વસ્તુ કરવું જ જોઈએ અને મતલબમાં શું હમણાં તો તમને ખબર છે કે નાની નાની બીમારીઓથી પછી ક્યારે મોટી બીમારી બની જાય ત આપનણે ખબર જ ના પડે હું હમણાં તમને વાત કરું અમારા જે મતલબ કાકા લોકો છે તો તે લોકો ની વાત કરું તો તે લોકને શું થયું હતું કે તેમના પેલા નાની નાની બીમારી હતી અને નાની નાની બીમારી થી પછી તે મોટી બીમારી ક્યારે થઈ ગઈ તો તે ખબર પણ ના પડી અને તેમને ખુબ જ વધારે હોસ્પિટલમાં પણ વધારે બિલ થઈ ગયું પેહલા તો આપડે જો એમાં નાની નાની બીમારી હોય ત્યારે આપડે દવા ખાને જાઈને તેનું મતલબમાં ઈલાજ ના કરીએ અને રેવા દઈએ તો આગળ જતાં ખુબ જ એવી તકલીફ થઈ શકે છે તો જેથી કરીને મેં તો શું કહું તમને કે આપણને જયારે પણ કઈ પણ થયું હોય તો આપડે દવાખાને જવું જોઈએ અને પરંતુ આપડે તરત જ દવાખાને ન જવું જોઈએ પરંતુ પહેલા છે ને આપડે ઘરેલું ઉચ્ચારપણ કરવું છે તો તમારે મતલબમાં જયારે પણ કઈ પણ થાય તો પેલા ઘરેલુ ઉપચાર જેમ કે કઈ પણ મતલબ આપડે ઘરેલુ ઉપચાર કરીએ એ બધા કરો છો કે પછી તાત્કાલિક તમે દવાખાના જ નીકળી જાઓ છો
ના અમે પણ જો થોડી જો તબિયત ખરાબ હોય તાવ આવેલું હોય કઈ થાય તો અમે ઘરે થોડું કરીએ જે તા પડે કોઈ કાપડ ભી
હા એટલે જ મેં તમને મતલબ એજ કેહવાનો હતો કે જો આપડે ઘરેલુ ઉપચાર થોડુંક કરીશું ને તો ખુબ જ એવું સારું પડશે એટલે છે ને ઘરેલુ ઉપચાર આપડે કરવો જોઈએ અને ઘરેલુ ઉપચાર થી જ આપણને બીજું બધું વસ્તુ પણ ખબર પડી શકે છે અને જો આપડે મતલબ મા દવાખાને જઈને આપણા આપણને સારું ના થાય કારણ કે કેટલીક વાર તમને આપણને મતલબ ઘરેલુ ઉપચાર થી સારું થઈ જાય પરંતુ દવાખાના થી સારું ના થાય એટલે કેટલીક વાર આપડે શે ને ઘરેલુ ઉપચાર પણ કામ દાયક થઈ શકે શે એટલે જ્યાં નાની નાની બીમારીઓ બધી થવા લાગે શે તો તેના માટે આપણે દવાખાના જયા કરશું આપડી જે રોગ પ્ર્રતિકારક શક્તિ શે એ ખુબ જ ઓસી થઈ જવાની શે એટલે શે ને આપણે પેલા દવાખાને એમ જ ના દોડી જવું જોઈએ પેલા તો આપણેે નાની નાની બીમારીઓથી એમ જ લડવું જોઈએ પછી આપડે દવાખાના જવું જોયે પરંતુ જો એવું મા આપણને એવું લાગે કે એ આપણા ઘરેથી સારી ના થવાની છે તો આપણે દવાખાને જ જઈ લાગવું જોઈએ કારણ કે જો ખુબ જ વધારે આપણે લેટ કરીશું ને તો આપણને ખુબ જ વધારે એવી તકલીફ થઇ જવાની છે
હા તમારી એમ થોડુંકમાં જો દવા ની આપણને મોટી બીમારીઓ થઈ શકે છે મોટી બીમારીઓ સારવાર અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેમાં તો જોઈએ તો આપણે બીજી કેટલી બધી બીમારી આપને થઈ શકે કેન્સર થઈ શકે કે હૃદય નો રોગ થઈ શકે ડાયાબિટીસ થઈ શકે કે એમ છે તે આપણે જો દવા ની કરાય તો મોટી બીમારી થઈ શકે એટલે આપને જો થોડુંક જો કઈ થિયું હોય તેના આપણને ઉપાય કરી લેવા જોઈએ જો આપડ ઉપાય ની કરે તો આપણને
હ
દવાખાણા મા એડમિટ થવું પડે ને પાનિયા ને ક્યારે લોહી ના બાટલા પણ ચડાવા પડે એટલે આપણે એમ જોઈએ તો જયારે ટાઈમ હોય ત્યારે આપને કરી લેવા જોઈએ આપડે વધારે તબિયત ખરાબ થવું ની જોઈએ
હા એટલે જ તો મેં પણ એજ કહું છું કે જો આપણે થોડુંક પોતાના સેહત ને ધ્યાન આપીશું ને તો આપણને સારું પડશે બાકી તો શું કે જંદગીતો શે જ અને આપણે મતલબમાં ખાવા પીવા પર પણ થોડુંક ધ્યાન આપવું જોયે બધા ગમે તે જ ગમે તે વસ્તુ ખાયા કરે છે પરંતુ એ વસ્તુ ખુબ જ ખરાબ ગણાય છે અને જ્યાં નાની નાની બીમારીઓ એ પણ આપને આગળ જતા ખુબ જ એવું ખરાબ કરી શકે છે હા તો એટલે જ મેં તમને એ જ કહ્યું કે આપડે થોડુંક એમ સારી રીતના બધું મતલબ ખાવા પીવાનું પણ રાખવું જોઈએ તો મતલબ તમે કે ખાવા પીવામાં ડાયટ કરું છો કે પછી ગમે તે જ ખાયા કરો છો હલો અવાજ આવી રહ્યો છે મારો હલો
છે
આ છે આ છે